મજામા કેમ છો નમસ્તે
હલો મજામાં હા તો આજનો આપડો ટોપિક કઈક એવો છે કે જે દરેક વ્યક્તિને પોતા નાના હતા અથવા તો નાનપ માંચ વ્યક્તિઓ ભણતા તા તો તો તેમનો ખુબ જ આગળ વધે કહી શકાય ખૂબ જ આગળ વધી રહ્યા છે એટલે દરેક વ્યક્તિ અત્યારે સ્પોર્ટમાં ખુબ જ આગળ વધવું જોઈએ અને આવનારા સમયમાં અત્યારે સ્પોર્ટ લેવલે ખુબ જ કોમ્પિટિશન છે તે ખુબ જ વધી રહી છે એટલે અત્યારે પેલાના સમયમાં કેવું હતું. તો કે સ્પોર્ટસ છે પેલાના સમયમાં તો પેલાના સમયમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે ઘણા બધા એવા વિદ્વાનો છે કે જે જાતે મહેનત કરી અને પોતે ટ્રોફી મેળવતા હતા પરંતુ અત્યારે ઘણા કોમ્પિટિશન વધી ગઈ છે ધીમે ધીમે જેના. તેમથી દરેક વ્યક્તિઓ છે સ્પોર્ટમાં. આગળ જવા માટે ખૂબ જ અને ખૂબ જ છે મજતા હોય છે તમને ખ્યાલ હશે કે. આપણે સ્પોર્ટસ ક્ષેત્રમાં અત્યારે ક્રિકેટમાં જે રાજસ્થાન ન એક નાનો ટાબરયો છે. જેનું નામ છે વૈભવ સૂર્ય વંશિત તો એ ખુબ જ નાની ઉંમરે પંદર વર્ષની ઉંમરે. જો ક્રિકેટમાં જોડાઈ ગયો હોય છે ને એ પણ. આઈપીએલ જેવી મેચો રમે છે અને. અત્યારે તો એ ટી ટ્વેન્ટી છે. જે વર્લ્ડ કપ છે અત્યારે એ પણ રમી રહ્યો છે એક પ્રકારે. ભારત માટે કહી શકાય કે ગર્વની વાત છે કે પંદર વર્ષનો એક નાનો છોકરો. અથવા તો નાનો એવો. બાળક છે તે અત્યારે કહી શકાય કે ખુબ જ આગળ વધી રહ્યો છે. તો એ વિષય ઉપર તો દરેક વ્યક્તિ એ વિચાર કરવોએ. જો કે સ્પોર્ટમાં તમારે જવું છે તો એને ઉંમર. કોઈ લેવા દેવા નથી હોતા એટલે દરેક વ્યક્તિ એ આ વસ્તુને ખુબ જ ઊંડાણપૂર્વક. સમજવી પડશે તો તમે શું કેહેશો આના વિશે.
હ હા બરોબર છે કે તમે જે રીતે વાત કરી કે. સ્પટમાં જવા માટે કઈ ઉમર બમર નું હોતું નથી પરંતુ આ. વસ્તુ જે છે. કે સ્પોર્ટમાં જવા માટે જેમ સૌથી ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ. જે હોય તો એ પ્રેક્ટીસ છે. એ જે પ્રેક્ટિસ છે જેના દ્વારા બધું જ શક્ય છે. તો સ્પોર્ટ. જે વસ્તુ એવી છે તે ડાયરેક્ટ એમાં માસ્તરી નથી આવી જતી. અ આપણે જો સ્પોર્ટમાં જવું હોય તો એના માટે આપણે બહ સારી રીતે. તે અને ખૂબ લાંબા સમય સુધી અને એકદમ સારી રીતે આપણે જે પ્રેક. પીસ. જે છે એ કરવી પડતી હોય છે અ તો જ આપણે સ્પોર્ટમાં. સારી રીતે પરફોમન્સ કરી શકીએ અને. તમે જે હમણાં થોડી વાર પેલા જે વૈભવ સૂર્યવંશી જે છે એના વિશે વાત. કરી તો અ એ પણ. મને પણ બહ ગમે છે કારણ કે આપણે. શું કહેવાય કે આપડી જે જેટલી ઉંમર છે એની આજુબાજુની જ ઉંમરમાં. તે છે છતાં પણ તે અત્યારે એક શું કેહેવાય કે રોલ મોડલ. બની ગયો છે એટલે ખુબ જ નાની ઉંમરે એમને. ઘણું બધું જે છે એ મેળવી લીધું છે ઘણું બધું હાસિલ કરી લીધું છે અને. ઘણા જ લોકોનો તે ફેવરેટ પ્લેયર પણ બની ગયો છે. તો. હા એક ખુબ જ મોટી સિદ્ધિ કહેવાય કે તેને અત્યાર. થી જ જે ઇન્ટરનેશનલ મેચ જે હોય છે એમાં એમને. પ્લેયર બનવાનું. સૌભાગ્ય અત્યારથી જ પ્રાપ્ત થઈ ગયું એવડી નાની ઉંમરે. તો હજી તો એની જર્ની ખુબ લાંબી છે હજી તો તે બહ બહ બધું. કરી શકે છે. તો આ રીતે જે વાત છે કે આપણે આના પરથી શીખ. લેવી જોઈએ કે આમાં. આ કોઈ પણ ઉંમર નું કઈ મહત્વ નથી. આ જે વસ્તુ જે છે એ આખા પ્રેક્ટિસ પર ચાલે છે જો. સારી રીતે પ્રેક્ટિસ કરવામાં આવે તો કોઈ પણ જે રમત ગમત હોય છે એમાં આપણે માસ્તરી મેળવી શકીએ છીએ. તો જે આપણે બીજી બધી રમતોની વાત કરીએ તો અ અ ભારત જે છે એ ઘણી બધી રમતોમાં મેડલ લઈ આવે છે ગોલ્ડ મેડ ડલ સિલ્વર મેડલ ને આવા બધા મેડલો જે ભારત દેશ જે છે. એ જીતીને લાવતું હોય છે અને ક્રિકેટમાં પણ ઘણી વાર ભારત મેડલ લાવતુ હોય છે પછી જે ફૂટબોલ જે છે એમાં પણ ભારત વધારે ઘણી વખત મેડલ લાવતુ હોય છે હોકીમાં મેડલ લાવતુ હોય છે તો આમ જે ભારત દેશ જે છે એ અત્યારે ખુબ સારી રીતે જે રમત ગમત ક્ષેત્ર જે છે. એમાં ઇન્ટરનેશનલ લેવલે ખુબ સારી એવી પ્રગતિ કરી રહ્યો છે. તો આ આવું બધું મારું માનવું છે તો આ બાબતે તમારું માનવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે અત્યારે વૈભવ સૂર્યવંશી જેવો નાનો જે બાળક છે પંદર વર્ષની ઉંમરે અત્યારે ખુબ જ આગળ વધી રહ્યો છે તો પછી સ્પોર્ટ ના લેવલ ક્ષેત્રમાં અત્યારે વાત કરીએ તો ભારતમાં અત્યારે અ સ્મૃતિ મંધાના કરીને એક બેન છે જે અત્યારે ખુબ જ ક્રિકેટમાં પોતાનું જે વર્ચસ્વ છે જમાવી દીધું છે એટલે અત્યારે મૂતિ મંધાના છે પોતે ક્રિકેટમાં અત્યારે વર્લ્ડ કપ છે તે પોતે જીતી ગયા છે અને કહી શકાય કે એને ગોલ્ડ મેડલ છે, સિલ્વર મેડલ છે, બ્રોન્જ મેડલ છે. તો ઘણા બધા એવા મેડલો છે. જે પોતાના ખીચામાં છે કે કરી લીધા છે પોતાના નામે કરી લીધા છે એટલે કહી શકાય કે દરેક બાળક છે અત્યારે અ પૈસા ના હોય તો પણ અત્યારે સ્પોર્ટ ક્ષેત્રે છે તે આગળ વધી શકે છે અને ખુબ સખત અને સખત પ્રયત્ન સાથે બાળક છે તે સ્પોર્ટ ના લેવલ ક્ષેત્રમાં પોતાનું જે નામ છે અથવા તો પો પોતાની જે કારકિર્દી છે તે ખુબ જ સારી રીતે ઘડી શકે છે કેમ કે જયારે બાળક છે તે નાનું હોય છે ત્યારે ભણવા માટે સ્કૂલ ઉપર જતું હોય છે ત્યારે ઘણા એવા બધા બાળકો મેં જોયેલા છે કે જેને શિક્ષણમાં રસ નથી હોતો એટલે કે ભણવામાં એને તદ્દન પણ મજા નથી આવતી આથી એ બાળક ની અંદર છે તે સ્પોર્ટમાં અથવા તો રમત ગમતમાં ખુબ જ એને શોખ હોય છે અથવા તો એમાં ખુબ જ રસ ધરાવતો હોય છે એટલે એ બાળક છે તે પછી સ્પોર્ટ ક્ષેત્રે આગળ વધવા માટે ખુબ જ મથતો હોય છે. એટલે મારું એવું માનવું છે કે દરેક બાળક છે તે સરખા નથી હોતા એટલે દરેક બાળકને મારું એવું માનવું છે કે દરેક માતા પિતા એ પોતાના બાળકને જે તે અ માત્ર શિક્ષણ જ ના આપવું જોઈએ પરંતુ એની સાથે સાથે રમત ગમત ના માં પણ એને ક્યારેક છે તે એકલો છે તે મૂકવો જોઈએ કેમ કે રમત ગમત ક્ષેત્રમાં પણ એ જો ક્યારેક વૈભવ સૂર્યવંશની જેમ સફળ થઈ જશે તો દરેક વ્યક્તિ અત્યારે પોતાનું જે નામ છે એ મોટું કમાઈ શકે છે એટલે મારું એવું માનવું છે કે અત્યારે ઘણા બધા એવા ભારતમાં પણ ઘણા બધા નાના નાના જે ટાબરિયા કહી શકાય અથવા તો બાળક કહી શકાય છે ખુબ જ આગળ વધી રહ્યા છે જેમાં અત્યારે ચેસ લેવલે જે વર્લ્ડ કપ જીત્યો છે આપડા જે મુકેશભાઈ જેડી કુકેશ કરીને એક છોકરો છે. જે ખુબ જ નાની ઉંમરનો છે કહી શકાય કે ઓગણીસ વર્ષનો છોકરો ડી ગુકેશ કરીને છે કે જે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કેસમાં પેલા નંબરે આવેલો છે એટલે એને ગોલ્ડ મેડલ જીતેલો છે બે હજાર ને ચોવીસ આઈથીક પચીસ માં જીતેલો છે એટલે કહી શકાય કે ડોક્ટર ગુકેશભાઈ છે અત્યારે ખુબ જ પોતાનું નામ રોશન કરી રહ્યા છે સાથે પરિવાર નું તો કહી શકાય પરંતુ આખા દેશનું એને નામ રોશન કર્યું. એટલે ડી રુકેશ માટે ખુબ જ જોરદાર એક વાર થઈ જાય કેમ કે ડી ગુકેશ ને આ વસ્તુ ખુબ જ સારી રીતે કરતા આવડતી હતી એટલે ખુબ જ સખત અને સખત પ્રયત્ન સાથે સ્પોર્ટ લેવલમાં આપણે આગળ વધવું જોઈએ તો એના વિશે તમે શું પ્રકાશ પાડશો સ્પોર્ટ લેવલ વિશે?
હમ હા બરોબર છે તો તમે જે જે વાત કરી છે તે એકદમ બરોબર છે કે જે અ અ રમતગમતનું જે ક્ષેત્ર છે એમાં અત્યારે યુવાનો ખૂબ જ ગતિથી આગળ વધી રહ્યા છે જે ભારત માટે ગૌરવ ની વાત કરીહી શકાય અને ભારત જે છે ઘણી બધી એવી રમતો છે એમાંથી મેડલ જીતીને લાવ હોય છે તેમાં તમે જે ખાસ કરીને વાત કરી કે જે મહિલાઓ જે છે એ પણ અત્યારે જે રમત ગમત ક્ષેત્ર જે છે એમાં ખૂબ આગળ વધી રહી હોય છે જેમાં જે વુમેન્સ ક્રિકેટ જે યોજાય છે જેમાં જે સ્મૃતિ મંદના કરીને હોય છે તે ખુબ સારો એવો રન નો સ્કોર બનાવે છે અને પોતાનું નામ અને સાથે સાથે દેશનું નામ પણ અ ઉજાગર કરે છે અને જે સ્મૃતિ મધાના છે જે ઘણા જ લોકોની ફેવરેટ ક્રિકેટર બનીને રહી ગઈ છે અને જે સ્મૃતિ મંદના જે છે અત્યારે એ ખુબ જ અ પબ્લિક પાસેથી સપોર્ટ મેળવી લીધો છે. અને તેમના માટે તો કોઈ એક જે કંપનીઓ હોય છે એને અ સ્મૃતિ મંદનાની જેવી મતલબમાં ડોલ પણ બનાવી છે તો આ રીતે જે સ્મૃર્તિ મંધાના જે છે તે ઈન ઇન્ટરનેશનલ લેવલ ખુબ જ પ્રચલિત ક્રિકેટર બનીને રહી ગયા છે હાલમાં તો આ રીતે આપણે નોટિસ કરી શકીએ કે અત્યારે જે ભારત જે છે. એમાં જે સ્ત્રીઓ જે છે એ પણ અત્યારે જે રમત ગમત નું જે ક્ષેત્ર છે એની અંદર ખુબ જ પ્રગતિ કરી રહી છે ખુબ જ આગળ વધ રહી છે તો આ રીતે જે આપણો આપણે આખો ટોપિક હાથમાં લીધો હતો જે રમત ગમત જે ટોપિક હતો તેના પર આપણે ખુબ સારી સારી અને નવી નવી વાતો કરી તો અહીંયા આપો ટોપિક પૂરો થાય છે આપણે નેક્ ટોપિક પર ફરીથી મળીશું
હા મળી